હા બોલો બોલો.
કેમ છો?
બસ આજે તો મજામાં નથી હું. તમે કેમ છો?
હા મારે એવું જ ચાલે છે થોડું.
એવું છે? કેમ કે આજકાલ જોબ જીવન બહુ જ મુશ્કેલી થી જાય છે આમ કેવાય ને કે આમ ઝઘડ આમ ઝઘડી બધું ચાલ ત હોય છે આમ મજા જ નહી આવતી આજકાલ તો જીવનમાં જ એટલા કકરાટો ચાલતા હોય છે કે જેનાથી માથું અને બધું ફરી જાય છે. એટલે મન તો એવું થાય કે કઈક ફરવા જતો રહો શું કેવું તમારે
હા. એટલે જ હું વિષાય લ્યો છું આજનો કે કુટુંબ સાથેની મુસાફરી
આ તો ખુબ જ આમ રનસપ્રદ વિષય છે આ તો મારે જાણવું જ પડશે તો તો હવે તમારી જોડેથી.
હા હા ચણો ચને એતો કુલ સાથે મુસાફરી કરવી એ ઘણા લોકોને ગમતું હોય છે તમને ગમે.
હા બિલકુલ ગમે ને કુટુંબ સાથે જ મને તો ગમે વધારે એમની જોડે જ મજા આવે. અને એક દોસ્ત લોકો જોડે મજા આવે પણ કેવાય ને હવે બીજા બધા જોડે ઓછી મજા આવે પણ હવે આ બે જ આ બે ફેમિલી જોડે વધારે મજા આવે મને.
હા એ તો એકદમ બરાબર વાત કરીઈ એને આથ નો કહેવાય કે વ્યસ્ત તો જીવનનો એવા બધા સમય બહુ ઓછા મળતા હોય છે ભેગા થવાના.
એજ નને બિલકુલ તમે સાચું કી તું હને હું તો એજ માનું કે એટલે જ મુસાફરી છે ને કુટુંબ ને નજીક લાવવામાં જ મદદ કરે છે.
હા એટલે જને મુસાફરી માત્ર એક જગ્યા થી બીસ જગ્યા જો નહી હોતો એમ.
તે તો એ જ આપણને શીખવાની આમ પ્રક્રિયા પણ બની શકે છે ને તમે જાણ
હા એમાં નાના બાળકો તો આમ કેવાય કે નવી વસ્તુઓ જોવા મળે છે એ લોક ને.
બિલકુલ અને તેઓ પ્રકૃતિ અને ઇતિહાસ અને સંસ્કૃતિ વિશે આમ જાણવા લાગે છે તેથી.
હા અને કુટુંબ સાથે મુસાફર કરતા પહેલાના પેલા આપડે એક યોજના બનાવી દેવી જોઈએ.
બિલકુલ હ અને આ યોજના હોય ને તો ઘણી મુશ્કેલીઓ આમ ચાલી શકે છે કેવાય ને
હા એકદમ અને પેલા નક્કી કરવું પડે કે આપડે કઈ જવું છે.
હા એ તો છે અને પછી જ કેટલા દિવસ આમ રહેવું તે પણ વિચારવું ખુબ જ અગત્યનું છે તમને.
હા બિલકુલ ને આપડે મુસાફરી દરમિયાન કેટલો ખર્ચો કરવો એ તો પેલેથી જ જોઈ લેવું જોઈએ એમ.
બિલકુલ આમ કહેવાય ને કે ખર્ચ અનુસાર જગ્યા પસંદ કરી શકે આપડે તો જ.
હા, એજ એજ અને કહેવાય કે કોઈ લોકો ધાર્મિક સ્થળ આ પ્રિફર કરતા હોય છે જવા માટે.
હા કાં તો કોઈ લોકો આમ દરિયા કિનારે જવાનું પસંદ કરતા હોય છે આમ.
હા એજ એના દરેક પ્રદેશની એક કહેવાય કે આપડા ભારત નું જીવન અલગ અલગ જગ્યાઓ હોય છે અને અલગ અલગ જગ્યાઓની બોલી પણ અલગ અલગ જોવા મળે.
બિલકુલ અને ત્યાંના ભોજન પણ અલગ જ હોય છે ને આમ કેવાય છે.
હા અને બાળકો મોટા સભ્યો પાસેથી ઘણું શીખવાનું મળતું હોય છે.
બિલકુલ અને મુસાફરીમાં એકબીજા ને આમ સંભાળ પણ લેવું જોઈએ. તો એજ કહું કે બધા સાથે હોય તો સુરક્ષા વધે છે અને સાથે ભોજન પણ કરવું પણ આનંદ આપે છે બસ સૌને. કેવાય ને એ બાળક હોય કે મોટા હોય.
હા અને મુસાફરીમાં હવે તો ઓટા એની પરંપરા ખુબ જ જોવા મળતી હોય છે.
હા એ તો છે કે ફોટા છે ને યાદગાર તરીકે રાખી શકાય આપડે.
હા. યાદગીરી તો જરૂરી જ છે અને કહેવાય કે પોતાની ગાડી ઈ હોય તો ઈચ્છા મુજબ આપડે રોકાય જઈ, રોકવું હોય ત્યાં.
બિલકુલ, હું તો અવડે જ આ કેવાય ને કે, એક મુસાફરી કરીને લઉ વરસ પેલા મારા દોસ્ત લોકો જોડે, અમે પોતાની જ ગાડી લઈને ગયેલા અમારે. સવારે વરસાદ પડતો, તો તમે એવું વિચાર્યું કે, કલાક પછી નીકળે. તો કલાક પછી નીકળ્યા, તો પછી અમે છે ને, આબુ માટે છે. આમ ટ્રીપ ગોઠવેલી, તો અમે કલાક પછી નીકળ્યા ને, તો અમારે પહોંચતા જ છે ને કેટલા વાગેલા સમથિંગ? એક બે વાગી, સાંજના ચાર વાગી ગયેલા, અને એમાં પણ છે ને પોલીસ વાળા પકડ્યાને, બધું એટલું બધું હતું ને કે, તેની વાત જ કે અલગ જ છે, કારણ કે અમે અમારા સમય ચૂકવી દીધેલો. એટલે લોકો કહે છે કે, સમય છે ને, કોઈના માટે ઊભો નહીં રહેેતો. આપડે જે સમય વિચાર્યું હોય કે, નીકળી જઈએ એ, સમયે નીકળી ગયા હો તમે. તો મા જો કશું ના થાત. પણ અમે છે ને, અમારા આલસ ના લીધે છે ને, અમે સમય ચૂકવી લીધો. એટલે એ મુસાફરીમાં મજા તો આવી. પણ એવા સામે પૈસા પણ ગતા રહ્યા, આમ કેવાય ને, વધારે પડતા.
હા, હા, એ તો બહુ સાચી વાત કહી દીધી તમે. આમ કેવાય કે ગાડી લઈ ગયા હોય.
હા.
ના અમારા તો આમ બનાવ બન્યા છે ઘણા. આવ તો ચાલીયા કરે, એમ કે જીવનનો ભાગ છે આ બધો.
ની વાત છે કે, લેવું. શીખવા મળે છે, એના કારણે.
હા, એજ.
અને કવાય કે મુસાફરી કરતા દરમિયાન. જરૂરિયાત વસ્તુઓ લઈને જ નીકળવું જોઈએ.
બિલકુલ આમ કેવાય ને કે બધું જ આમ એક એક આપડે? ચિઠ્ઠી બનાવી દેવી જોઈએ કે જેમાં આપણેે બધું યાદ અ રાતે આપણેે યાદ કરીને બધું લખીને આપડણે સુઈ જવાનું. જેથી કરીને આપડે નીકળતા સમય કશું ભૂલાય નહી.
હા એજ ને? એમાંગ પાણીની બોટલ તો સાથે જ લઈને જવી જોઈએ તો પાણીમાં જ કાલ શું વધુ ખર્ચો છે તો રહે છે.
એ તો વાત છે ને આપડે દિવસનું કેવું પાંચ છ લીટર તો આપણે પોતે જ પી લેતા હોય. અલ્યા આ બોટલ શું તો કઉ જગજ લઈને જવો જોઈએ.
હા જગની વ્યવસ્થા હોય તો તો ખુબ જ સારું ના આપણે કય કે કોઈ જગ્યાએ. જતા હોઈયએ તો આપડે હલકા નાસ્તા પણ લઈ જવા જોઈએ જેમ કે ખાખરા થેપલા. હાંડવો,
હા હા એ તો એ તો બિલકુલ સાચી વાત છે આમ તમને જેમ કીધું એમ. અને આમ હું તો કહ ને ક કોઈ જગ્યાએ જો વરસાદ વધુ પડે? તો તેના માટે આપડણે રેનકોટ પણ લઈ જવો જોઈએ એમ કેવાય ને કે જે આપડે પલડી ના જઈએ મુસાફરી કર્યા કર્યા દરમિયાન આપણને મજા બી આવે.
હા અને એ જ રીતે કોઈ જગ્યાએ? ઠંડી પડે તો આપડે ગરમ કપડાં લઈ જવા જોઈએ.
બિલકુલ અને જેમ વરસાદ પડે તો છત્રી. આમ કેવાય ને કે મુસાફરીમાં સફાઈ નું પણ ધ્યાન ખુબ જ આમ જરૂરી છે હ.
હા એ તો છે ને. આમ પ્રાકૃતિના આપડા આપણા દ્વારા નુકસાન ના પહોંચવું જોઈએ એમ.
શો અન્ના ની તમે એકદમ સાચી વાત કીધી કે આમ એમને નુકસાન તો ના. થવું જોઈએ અને વૃક્ષો ને અને ફૂલોને બચાવવા જ જોઈએ સૌને.
હા, એ તો છે જ. કારણ કે, વૃક્ષો છે તો જ આપડે છે, ની તો ખબર નહી.
હા, એ તો વાત છે જ. તમારી સાચી છે. અને કહેવાય ને કે એક જવાબદારી પણ છે, આપણેે પ્રકૃતિને બચાવવાની, આપણા પર.
હા, એકદમ. હ, કેય કે જાનવરો ને પણ ઓમ હેરાન ના કરવો જોઈએ, લાકડી મારીને કે પથરો મારીને.
હા, એ પણ છે, સીધી વાત છે, બિલકુલ સાચી વાત છે. તેમને તો ઉડતુ આપડે ખવડાવું જોઈએ, જેથી કરીને આપણને પુણ્ય મળે.
હા, એ અમુક લોકા હોય ન કે રસ્તામ જતા. કુતરા ને પણ હેરાન કરતા હોય.
હા, તે લોકા બધા નરકમાં જ જવાના છે ત્યા.
હા, ઈ જ ને, કોઈ માણસ, કોઈ જાનવર જતું હોય તો એને જવા દેવાનું. ખોટી હવે, કઈ હવે? ચાલ્યા કરે આગળ અવે ટોપિક પર આઇએ, કે કુટુંબ સાથે મુસાફરી કેમ? પ્રેમ ની એકતા પણ વધે છે, પ્રેમ અને એકતા એવું.
બિલકુલ સાચી વાત કીધી, અને આમ કેવાય ને, તેની સાથે આમ, નાના બાળકો માટે પણ આમ રમકડા, પુસ્તકો, લઈ જવા ઉપયોગી બની શકે, જો મુસાફરી કરતા હોય કરવા ગયા હોય તો, તેની સાથે.
હા અને નાના મોટા બધાને, એકદમ મનોરંજન થઈ જાય, એમ
બિલકુલ, બિલકુલ, એજ. અને મુસાફરી દરમિયાન છે ને આપણે, ભોજનની પણ થોડીક વ્યવસ્થા કરવી જ જોઈએ, એમ. હલકો નહીં પણ ભારી પણ હું તો એમ કહું
હા, ભોજન તો ખુબ જ જરૂરી છે. અમે તો દોસ્તારો જઈએ ત તો, આમ લાગે જ નહી કે મુસાફરી કરવા ગયા, આમ ખાવા ગયા હોય એવું જ લાગતું હોય.
હા, એ તો છોકરાઓ જ્યાં પણ જાય, તો પેલા તો ત્યાં ખાવાનું જ જોઇતુ હોય, એ તો સીધી વાત છે.
હા, એ જ. ઊટે તો ખાવાનું, ઊંઘતા પેલાય ખાવાનું, ને ખાવાનું વેચાતું હોય તો ઊંઘમાંથી ઉઠી જવાનું! એવું જ ચાલ્યા કરે
હા, એ બી છે. બિલકુલ સુ અન્નાની તમે સાચી વાત કરી.
હા, તો ખુબજ આનંદ આયો, આ વિષય પર વાત કરીને.
હા, મને પણ ખુબ જ આનંદ આ, હા, મલીયે. ચોક્કસ મલીયે.
હા